હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે આપડે ઘણા દિવસ પછી વાત કરી રહ્યા છો તો હું વિચાર કર્યો કે આજે આપડે સવારે વહેલાઓ ઉઠવાના ફાયદા વિશે વાત કરીએ
વા આ તો બઉ સરસ વિષય છે અ આજે અ કા એ તો બહુ સરસ વિચ છે તમારા શું મત છે આ વિષય પર
હા મને પણ આ વિષય ખુબ જ સારી લાગે આજે હું ઘડો તાજગી ભર્યો દેખાય છે
અ વા એનું કારણ શું છે
હા હું દરરોજ સવારે પાંચ વાગ્યે ઉઠું છું
વા એ તો ખુબ સરસ વાત છે અ અ એટલી વહેલી સવારે તને મુશ્કેલી નથી પડતી
શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી પરંતુ હવે તો આ મારી આદત બની ગઈ છે
વેલા ઉઠવાથી તમને શું ફાયદો થયો
સૌથી પહેલો ફાયદો તો એ થયો કે આખો દિવસ ઉત્સાહ અને તાજગી રહે છે માઇન્ડ એકદમ ફ્રેશ રહે છે
હા મને તો મો સવારે મોડું ઉઠવાની આદત જ નથી
હમ મને પણ તેજ હતો અને પરંતુ પછી સમજાયું કે વહેલા ઉઠવાથી જીવન વધુ વ્યવસ્થિત બની જાય છે.
હા સવારે ઉઠીને સૌથી પહેલા શું કરે છે?
અ હું એક ગ્લાસ પાણી પીવું છું. પછી થોડું યોગ અને પ્રાણાયામ કરું છું.
કેટલો સમય યોગ કરે છે તું?
લગભગ અડધો કલાક સુધી.
અને પછી?
પછી હું ચાલવા જાઉં છું. સવારે ઠંડી અને શુદ્ધ હવા મળે છે.
હા ડોક્ટરો પણ સવારે ચાલવાનું મહત્વ સમજાવે છે. કારણ કે તે શરીરને તંદુરસ્ત રાખે છે અને માઈન્ડ પણ આપણું ફ્રેશ રહે છે. તે માટે ડોક્ટરો સવારે ચાલવાની સલાહ આપે છે. વેલા ઉઠવાથી અભ્યાસમાં કોઈ ફાયદો થાય છે?
હા ઘણો થાય છે સવારે મન એકદમ શાંત હોય તેથી વાંચેલું ઝડપથી યાદ રહે છે એટલે ઘણા વિદ્યાર્થીઓ વહેલા સવારે અભ્યાસ પણ કરે છે.
હા એ તો છે પરીક્ષાની તૈયારી માટે સવારે કરેલો અભ્યાસ ખૂબ અ આપણા માટે ફાયદોકારક હોય છે.
હા હું તો ઘડી વાર રાત્રે મોડા સુધી જાગીને અભ્યાસ કરું છું.
હા જો તું અ વહેલો સુઈ જાય અને વહેલો ઉઠે તો વધુ સારું પરિણામ મળશે.
તમારી વાત એકદમ સાચી છે. પણ મને લાગે છે કે હું આ આદત અપનાવીશ.
હા જરૂર અપનાવજે થોડા દિવસમાં જ તને અ ફરક અનુભવશે. સવારે વાતાવરણ પણ અ ખુબ સુંદર હોય છે ને
હા અને પક્ષીઓનો કલરવ ઠંડી હવા. અને સૂર્યોદય નુ દ્રશ્ય મનને આનંદ આપે છે.
હા સૂર્યોદય જોવાનો અનુભવ ખરેખર અદ્ભુત હોય છે.
હા અને દિવસની શરૂઆત સકારાત્મક બનાવે છે.
હા વેહેલા ઉઠવાથી સમય નું આયોજન પણ સારી રીતે હો જાય
હ સાચું. કારણ કે ઉતાવળ રહેતી નથી અને દરેક કામ સમયસર પૂરું થાય છે.
હા મોડું ઉઠવાથી ઘણી વખત નાસ્તો પણ રહી જાય છે.
હા એકદમ સાચી વાત કીધી તમે. જયારે વહેલા ઉઠનાર વ્યક્તિ આરામથી પૌષ્ટિક નાસ્તો કરી શકે એટલે સ્વસ્થ પણ સારું રહે.
હા. અ વેલા ઉઠવાની આદત સારી તંદુરસ્તી નો પણ રહસ્ય છે. હા.
હા. હવે મને સમજાયું કે આપણા વડીલો શા માટે હંમેશા વહેલા ઉઠવાના કહેતા હતા. કારણ કે તેઓ પોતાના અનુભવ પરથી આપણને સારી ટેવ શીખડાવે તો હતા
હા એ તો છે. તમે દરરોજ કેટલી વાગે સુઈ જાઓ છો.
હ હું તો સામાન્ય રીતે દસ વાગે સુ સુઈ જાઉં છું જેથી પૂરતી ઊંઘ મળી રહે.
એટલે વહેલા ઉઠવા માટે વહેલા સોવું પણ જરૂરી છે. પૂરતી ઊંઘ વગર વહેલા ઉઠવું શરીર માટે સારું નથી હમ
હા તમે સવારે ઉઠીને મોબાઈલ વાપરો છો.
ના હું પેલા પ્રાર્થના કરું છું અ પાણી પીવું છું અને પછી થોડું ધ્યાન કરું છું.
હા એ તો ખુબ જ સારી આદત છે બધા લોકોને આ આદત અપનાવવી જોઈએ
હા મોબાઈલમાં દિવસની શરૂઆત કરીએ તો ઘણી વાર સમય બગડી જાય છે
હા તમારી વાત એકદમ સાચી છે. કેટલાક લોકો સવારે સવારે ઉઠીને ઇન્સ્ટાગ્રામ. વગેરા આ બધું એપ જોયા કરે અને કેટલો સમય નો બગાડ કરે છે
હા એ તો સારું કહ્યું તમને પહેલા ઉઠવાથી આત્મવિશ્વાસ માં પણ વધારો થાય છે ને.
હા કારણ કે દિવસ ન આયોજન સારી રીતે થાય છે અને દરેક કામ સમયસર પૂરું થાય.
હા મને ઘણી વાર શાળા માટે ઉતાવળ કરવી પડે છે
હા જો તું વેલો ઉઠીશ તો આરામથી તૈયાર થઈ શકીશ
હા સાચી વાત છે એ તો. વહેલા ઉઠનાર વ્યક્તિ સામાન્ય રીતે વધુ શિસ્ત બુદ્ધ બને છે
હા આ શિસ્ત જીવનમાં સફળતા માટે ખૂબ જ જરૂરી છે અને વહેલા ઉઠવાના આદત શિસ્ત વિકાસમાં મદદ કરે છે
હા એ તો તમને સારું કહ્યું સવારે વ્યાવે આમ. કરવાથી શું ફાયદો થાય છે.
અ શરીર મજબૂત બને છે. અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આખો દિવસ સ્ફૂર્તિ રહેે છે.
હા એટલે ડોક્ટરો પણ નિયમિત કસરત કરવાની સલાહ આપે છે એમ યોગ પ્રાણાયામ અને. ચાલવું ત્રણેય ખૂબ લાભદાયક છે આપણા શરીર માટે.
હા આ એકદમ સાચી વાત છે. અને સવારે ખુલ્લી હવામાં શ્વાસ લેવાથી પણ મન પ્રસન્ન રહે છે અને તળાવ પણ ઓછો થાય છે.
હા એ તો છે ઘણા સફળ લોકો પણ વેલા ઉઠે છે એવું અ સાંભળ્યું છે.
હા કારણ કે સવારે તેમને શાંતિ થી કામ કરવાની તક મળે છે. એટલે સફળતા માટે સમયનું યોગ્ય આયોજન બહુ જરૂરી છે.
હા તો તમને સાચું કહ્યું વેલા ઉઠવાથી પરિવાર સાથે પણ સમય પર પસાર કરી શકાય સવારે નાસ્તો કરવો અને વાતચીત કરવી પરિવાર સાથે ખૂબ અ આનંદદાયક હોય છે.
જોઈએ
હા બાળકો પણ માતા પિતાને જોઈને અ સારી આદતો શીખે છે.
હા જો કોઈને વેલા ઉઠવાની ટેવ ના હોય તો શું કરવું
શરૂઆતમાં દરરોજ પંદર વીસ મિનિટ વેહેલા ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ
એટલે ધીમે ધીમે આદત પડી જશે હેને
હા અને રાત્રે મોડે સુધી ટીવી કે મોબાઈલ જોવાનું ટાળવું જોઈએ
હા આ વાત હું ચોક્કસ ધ્યાનમાં રાખીશ ઝાંઝે હળવું ભજન ભોજન કરવાથી પણ સારી ઊંઘ આવે છે. અને સવારે ઉઠવામાં સરળતા રહે છે
હા સાચું કહ્યું તમને વેલા ઉઠવાથી અભ્યાસ રમત ગમત અને અન્ય પ્રવૃતિઓમાં માટે પણ અ બહુ ફાયદોકારક છે.
હા જેના કારણે વ્યક્તિ સરર વાઘી વિકાસ કરી શકે છે. આચો આજે તારી પાસેથી ઘણી ઉપયોગી વાતો જાણવા મળી
હા મને આનંદ છે કે તું આ સારી ટેવ અપનાવવા તૈયાર છે. અ રાત્રે મોળું અ સુઈ જતો નથી અને સવારે જલ્દી ઉઠશે
હા હું આજથી જ નક્કી કરું છું કે રાત્રે વહેલા સુઈ અને સવારે વેલા ઉઠીશ અને ત મારી વાત બધી જ ધ્યાનમાં રાખીશ
હા અ આપણેે સવારે જલ્દી ઉઠીએ તો આપડણે નાસ્તો પણ પૌષ્ટિક કરી શકાય અને આપણે પૂરું દિવસ સરિયા પણ સારી રીતે થઈ જ શકે અને આપણે પરિવાર સાથે અ પરિવાર સાથે સમય પણ અ અ પસારવા મળે છે આપડે સવારે ઉઠી જાય તો
હ ખુબ જ સરસ શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગશે પરંતુ થોડા દિવસ પછી તે જીવનનો ભાગ બની જશે
હા શરૂઆતમાં અ તો થોડુંક મોશું લાગે પણ તે આદત બની જશે બ બાદમાં
અ તારી સલાહ મારે ખૂબ ઉપયોગી રહી મને મારો મને ચાલ આવતી કલે આપણેે બંને સવારે થી ચાલવા જઈએ
હા હા જરૂર કાલથી આપણે બંને ચાલવા જોઈએ ચાલો પછી આપડે મળીએે
હા હા હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ